હલો
હલો કેમ છેે
હું મજામાં છું. તું કેમ છે? મેઘા
બસ હું પણ મજામાં છું. વ દીધા
હા.
શું
હલો
શું ચાલે છે?
બસ જો મને આજે વિચાર આવ્યો કે આપણે ભારતના વિવિધ પ્રકારના ખોરાક વિશે વાત કરીએ.
હા સાચી વાત છે. આપડા ભોજન સ્વાદ સુગંધ એતો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
સાચી વાત છે. તો અ આજે આપણે ભારતના વિવિધ પ્રકારના ખોરાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ભારતમાં ભારત કેટલું બધું વિવિધતા ભરેલો દેશ છે.
સાચી વાત છે આપડે અલગ અલગ રાજ્યો થી શરૂઆત કરીએ તો પેલા આપડે ઉત્તર ભારત ની વાત કરી શકીએ.
બરાબર છે.
તો ઉત્તર ભારતમાં ઘઉં થી બનેલી વસ્તુ વધારે ખવાય છે. જેમ કે રોટલી નાન પરોઠા એટલે આપડે ઘરમાં પણ વિવિધ વસ્તુઓ બનાવતા હોઈ એમ
સાચી વાત છે. આપણે ઘરે લગભગ અઠવાડિયામાં એકાદ વાર તો આપણે કઠોળ બનાવતા જ હોઈએ છેએ એમાં છોલે એ તો બધાને પ્રિય હોય એ પંજાબ પંજાબને છોલે ભટુરે એ પંજાબની અ એ એક પ્રકારની ડીશ છે. અને ત્યાંના લોકો જે નોન વેજિટેરિયન હોય એ લોકો બટર ચિકન પણ ખૂબ જ પ્રેમથી ખાતા હોય છે.
હા સાચી વાત છે. અને એ લોકોને દાળ મખની અને એ લોકોનું પનીર નું પણ વધારે એ લોકોની સબ્જી ખવાથી હોય પનીર ટીકા પણ એ લોકોને ગમે છે.
હા અને ઉત્તર ભારતની મીઠાઈઓ માટે પણ કેટલું જાણીતું છે અ જેમ કે ગુલાબજામુન જલેબી રસગુલ્લા અ એ બધું એ લોકો મિષ્ટાન મીઠાઈઓ પણ બહુ જ વિવિધ પ્રકારની બનાવતા હોય છે.
હા સાચી વાત છે તો હવે આપણે દક્ષિણ ભારતની જો વાત કરીએ તો ત્યાંય ઘણું બધું ફેમસ છે.
હા સાચી વાત છે દક્ષિણ ભારત ભોજન એ ભોજનમાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે ત્યાંના સા દક્ષિણ ભારતના બધા ફૂડ
હા સાચી વાત છે ત્યાં આમ મુખ્ય ખોરાક તો ચોખા છે કારણ કે એ લોકો ઢોસા ઇડલી વડા ઉત્તપમ આપણે પણ ખાતા હોઈએ છીએ પણ ત્યાંનું વધારે ફેમસ છે એમ ત્યાં દક્ષિણમાં એ લોકો એ જ ખાય છે ચોખા તો લોકોને જમવાવામાં ચોખા જ હોય એમ
હા સાચી વાત છે એ લોકો શરીરના એ લોકો બાંધો પણ કેટલો અ એકદમ મીડિયમને હોય છે બહુ જાડા પણ મેં દક્ષિણ ભારતીય લોકોને જોયા નથી કારણ કે મેક્સિમમ એક જ ટાાઈપનું એ લોકો ભોજન એક જ પ્રકારનું ભોજન લે છે જેમ કે અ ચોખા તો ચોખા પછી ચોખા ને રોટલી સાથે નથી હોતા તો એના કારણે એ લોકોનું અ શરીર પણ મધ્યમ બાંધાનું હોય છે અને ઢોસા તો આપણે પણ આખા ભારતમાં લોકપ્રિય છે પાતળાને કરકર ઢોસા જ્યારે અ પ્લસ ઈડલી નરમ અને વરાળમાં બાફવામાં આવે છે એ કેટલા સ્વાદિષ્ટ લાગે છે.
હા અને સાથે એ લોકો સાંભાર અને નારિયેળ ની ચટણી પણ ખાય એટલે બઉ સરસ લાગે છે ઢોસા.
હા સાચી વાત છે આંધ્રપ્રદેશનું ભોજન પણ ખૂબ જ મસાલેદાર હોય છે અ આપ આપણે સાઉથ ઇન્ડિયન આપણે દક્ષિણ ભારત એટલે આપણે એક આખું પણ એવું નથી ખરેખર આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક એ બધાના ભોજનમાં વિવિધ તા હોય છે જેમ કે આંધ્રપ્રદેશનું ભોજન મસાલેદાર હોય છે પછી પછી તને કોઈ ખબર છે બીજા
હા કેરળમાં અપ્પમને એ લોકો સી ફૂડ વધારે ખાતા હોય છે સમુદ્રી ખોરાક. એ લોકો વધારે ખાય છે.
હમ હમ આમ તો અ દક્ષિણ ભારતને ઘણી બધી વિવિધતા છે ખોરાકમાં મને લાગે છે હવે આપણે અ પશ્ચિમ ભારતના ભોજન વિશે વાત કરીએ.
હા ચોક્કસ પશ્ચિમ ભારતમાં તો ઢોકળા ને થેપલા ને ખાખરા હાંડવા અને ગુજરાતીઓને કે છે ને કે મીઠાશ બહુ હોય એ લોકોની બોલીમાં પણ મીઠાસ હોય. અને ગુજરાતીઓનું તો ભોજન કઈ જ નહીં બહુ જ મીઠું હોય એ લોકોનું
હા સાચી વાત છે મીઠાશ હોય અને તીખું ગુજરાતીઓ ખાટું મીઠું ખાવા માટે અ જાણીતા છે મીઠાશ જનરલી બીજા કોઈ રાજ્યોમાં મીઠાશ ગડપણનું પ્રમાણ ઓછું હોય છે બહુ જ ઓછું હોય છે જ્યારે ગુજરાતી તેઓ મીઠું ખાય છે અને તીખું ઓછું હોય છે.
હા સાચી વાત છે આપણા તો અથાણા અને આ ઢોકળા થેપલા તો બહુ જ ફેમસ છે બારે લોકો બનાવી બનાવીને લઈ જતા હોય છે ત્યાં એમ કે છે કે અમને તો ઢોકળા કે થેપલા એવું અહિયાં ખાવા જ નથી મળતું.
હા સાચી વાત છે ગુજરાતીઓ થેપલા માટે વધારે જાણીતા છે અને અ થેપલા મુઠિયા ઢોકળા અલગ અલગ પ્રકારના શાક સબ્જીઓ એના માટે તો આપણે ગુજરાતી ખૂબ જ ફેમસ છે ખૂબ જ લોકપ્રિય છે ગુજરાતીનું ભોજન પણ
હા સાચી વાત છે અને ગુજરાતીઓની નજીક જ પાછું મહારાષ્ટ્ર છે એટલે એ લોકોનું પણ થોડુંક ખાવાનું એવું જ હોય છે કે થોડુંક તીખું
તીખું વધારે હોય છે સાચી વાત છે. મહારાષ્ટ્રનું ભોજન વધારે તીખું હોય છે. એ લોકો ના ભોજનમાં લસણ હા લસણનું પ્રમાણે લોકો વધ વધારે અ વાપરે છે લસણનું પ્રમાણ વધારે હોય છે એટલે તીખાસમાં એ લોકોનો ખોરાક વધારે તીખો હોય છે.
હા સાચી વાત છે એ લોકોનું ત્યાં નું મિસળપાવ પણ બહુ ફેમસ જે વડા પાવ પાવ પાઉ વાળી વસ્તુ એ લોકોની વધારે ફેમસ છે.
હા હા પાઉભાજી અને એ ગુજરાતમાં પણ એ મને લાગે છે પાઉભાજી વડાપઉ એ આખા ભારતમાં લોકોને પ્રિય છે એટલે આપણેે એ જોયું કે જે જે રાજ્યની આપણે વાત કરીએ દરેકના ભોજન અલગ અલગ પણ બધાએ કેવી સરસ રીતે આખા ભારત દેશના અલગ અલગ રાજ્યના લોકોએ એ સ્વીકારી લીધા છે અને બધા પ્રેમથી ખાય છે.
હા સાચી વાત છે ધારો કે આપણે ગુજરાતમાં પણ જોઈએ તો ત્યાંય દક્ષિણ ભારત નો પણ ખોરાક ખવાતો હોય છે અને પંજાબનો ખોરાક પણ ખવાતો હોય છે.
સાચી વાત છે હવે તો બધી જ જગ્યા બધી જ પ્રકારની હોટેલ હોય છે કે જ્યાંથી આપણે બધા પ્રકારનું અલગ અલગ પેલાના સમયમાં એવું હતું કે અલગ અલગ રાજ્યનું આપણને એટલી માહિતી પણ નથી અને એટલો આપણને લ્હાવો પણ મળતોહતો હવે તો બધી જગ્યાએ એટલું બધું ઈઝીલી એટલું સરળતાથી આપણને દરેક ભોજનાલયમાં દરેક જગ્યાએ આપણને સરસ પંજાબી, બેંગાલી રાજસ્થાની અ સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતીય મહારાષ્ટ્રીય બધા અલગ અલગ આપણને અ ફૂડ ખોરાક આપણને એનો આપણે લ્હાવો આપીએ માણી શકીએ છીએ દરેક જગ્યાએ જ્યાં જઈએ ત્યાં
હા અને સાચી વાત છે રાજસ્થાનની જો વાત કરીએ તો ત્યાં દાળ બાાટીને ચૂરમો
હા સાચી વાત છે. ઉપરાંત ગટ્ટાની સબ્જી કેરસાંગરી પણ ત્યાંને ખાસ વાનગીઓ છે.
હા સાચી વાત છે ખટ્ટાની સબ્જી તો ત્યાં બહુ જ તીખીને એવી હોય છે પણ બહુ સ્વાદિષ્ટ હોય છે.
હા સાચી વાત છે અને જો હું ગોવાની વાત કરું તો ગોવામાં સમુદ્રી ખોરાક અને મસાલેદાર કરી પ્રસિદ્ધ છે ક્યારે ગોવાને સ્થળે મુલાકાત લીધેલી છે.
ના મેં તો ક્યારેક નથી લીધી પણ ગોવા જવું જોઈએ ત્યાંનું ફૂડ પણ બહુ સારું હોય છે.
સાચી વાત છે.
તમે ક્યારે ગોવા ગયેલા છો?
હું ગોવા ગઈ છું પણ બહુ નાની હતી ત્યારે એટલે મને યાદ નથી આપણે ક્યારેક સાથે જ જઈશું અને આપણે ત્યાંના ખોરાકની પણ અલગ-અલગ વિવિધ વાનગીઓ પણ માણીશું.
ચોક્કસ ચોક્કસ જઈશું હવે આપડે પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો ત્યાંની મીઠાઈ તો બધાને ખ્યાલ જ છે કે પશ્ચિમ બંગાળની તો મીઠાઈ બહુ જ સરસ. હોઈ છે અને ત્યાંની. માછલી ની વાનગીઓ પણ અલગ-અલગ બનતી હોય છે.
હા સાચી વાત છે ત્યાંના ત્યાંની મીઠાઈઓ ધારો કે રસોગુલ્લા એ લોકો એવી રીતે બોલતા હોય છે, રસગુલ્લા સંદેશ ઘણી લોકપ્રિય મીઠાઈ છે જે દૂધ માંથી બનાવવામાં આવે છે દૂધની મીઠાઈઓ ઘણી ત્યાંની અ લોક પ્રિય છે.
હા સાચી વાત છે અને ત્યાંના લોકો પણ આમ બહુ આમ મીઠા ને એવા બહુ હોય છે બંગાળી લોકો પણ. અને આપડે બિહાર ની વાત કરીએ તો બિહાર માં લીટી ચોખા બઉ પ્રસિદ્ધ છે.
હા સાચી વાત છે બિહારના એ એ પણ મેં લીટી ચોખાનું નામ સાંભળેલું છે, પણ ક્યારે એ મેં ક્યારે ટ્રાય નથી કરેલું પણ આસામ, આસામનું ભોજન પણ સરળ અને. આરોગ્યપ્રદ હોય છે.
હા સાચી વાત છે. અને પાણીપુરી ને ભેડપુરી, સમોસા, કચોરી એવું બધું તો લોકોને ખુબ ભાવ.
હા સ્ટ્રીટ ફૂડ ભારત નું સ્ટ્રીટ ફૂડ ફૂડ પણ બહુ જ લોકપ્રિય છે.
હા સાચી વાત છે.
મુંબઈના ખાસ કરીને મુંબઈના વડાપાઉ એમાં તો અને દિલ્હીના ચાટ આખા દેશમાં પ્રસિદ્ધ છે.
હા સાચી વાત છે અમુક વાર તહેવારમાં તો આપને બધું બધા બાર ના કેહેવાય ને ખોરાક બહુ યાદ આવે ચાટ ને એવા બધા.
હા વાનગીઓ બ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે તહેવારોમાં ખાસ કરીને આપણે વધારે બનાવતા હોઈએ છીએ, બાકી તો દરરોજનું જે હોય એ હોય છે ભોજન બાકી તહેવારોમાં ખાસ આપણે મીઠાઈઓ વધારે બનાવતા હોઈએ છીએ આખા ભારત દેશમાં. ખાસ કરીને દિવાળી.
સાચી વાત છે.
અને ગણેશ ચતુર્થી.
હા ગણેશ ચતુર્થીમાં પણ મીઠાઈ બને.
હા સાચી વાત છે તો ના બસ વાત કરવાની બહજ મજા આવી.
હા મને પણ બહુ મજા આવી.
તો આપણે ફરી ક્યારેક વાત ઉપર આપણે આગળ આવે વાત આગળ વધારશું. અને ચાલો તો મળીએ પછી ફરી. બાય.